હલો
હલો
હા
હ હેલો ભાઈ તમે તમને ભૂલી જ ગયા છો થ
અરે કઈ હવે બાળપણ જોવ ટાઈમ મળતો નથી
સાચું ને બાળપણની યાદો કેટલી તાજી હતી. આપડે બારપણમાં હતા ફરવા જતા હતા. ને કેટલી મજા આવતી હતી.
હા. હાલમાં તો એ જ ભવિષ્યની ચિંતા બાળપણને જેવું નથી કે જ્યારે ટાઈમ મળે એ રમવા નીકળી જઈએ આપડે.
સાચી વાત બ્રો, આપણે કેટલું ક્રિકેટ રમતા લખોટી રમતા અને કેટલી મજા આવતી, અને ક્યારેક ક્યારેક તો વાડીઓમાં કરી તોડવા પણ જતા, કેટલીક જગ્યાએ માં નાહવા પણ જતા. અને કેટલી મજા આવતી.
હા બાળપણ ની યાદ હોય એટલે ત્યારે તો ટાઈમ નું વિચારતા જ નહી હતા કે ક્યાં ટાઈમ નીકળી જાય સવારે નીકળીએ. સાંજ કેરે પડી જાય કઈ ખબર જ નથી પડીતી તે એવી રમતો રમતા આપડે.
આજનો જમાનો તો એવો થઇ ગયો છે, કે ફ્રેન્ડ લોકો મળવું બહ મુશ્કેલ છે, એક સાચો મિત્ર મળવો બહ મુશ્કેલ છે. એટલે બાળપણ ના બાળપણના મિત્ર જ સારા હતા.
એ તો તેવું જ પણ બાળપણમાં, બધા પર સમય પણ હતો બધા મિત્રો હાલ હવે મળવા માંગે છે પણ હવે બાળપણ જેવો સમય નથી કોઈ પર.
અને બાળપણમાં એવું હતું કે ઘડિયાળ હતી સમય હતો, પણ આજના જમાના માં ઘડિયાળ પણ છે, પણ સમય નથી બાળપણના મિત્ર જેવું લાગણી કોઈ વ્યક્ત કરતું નથી, અને બાળપણની જેવી યાદો આપણે માટે ખૂબ જ ઉપયોગી છે અને યાદગાર જ બની ગઈ છે.
હા હા આપડે હવે બાળપ જેવા માંગીએ છીએ પણ હાલ આપણે પણ હવે સમય નથી. આપણા પણ હજુ પણ બાળપણું છે. પણ આપડ પર સમય જ નથી એજ તો મોટી તકલીફ છે.
સમય સમય નો સંજોગ છે, આપડે ઘણા બધા મિત્રો હતા એમની જોડે હવે વાત કરવી જોઈએ. એવું છે કે આપણે ઘણા વર્ષો પછી મળશું, અને બાળપણ ની યાદો તાજી કરશું કે આપણે બાળપણમાં કેટલી મજા કરતા, અને કેવી રીતના કરતા આજના બાળકોની વિશે ખબર જ નથી કે બાળપણની રમ તો શું શું છે, અને આ બધું પણ લોકો છે, એ માટે આપણેે કઈક કરવું જોઈએ.
તમારું સુું કે
કેવું છે?
કેવું છે કે બાળપણ ની યાદો તાજી કરવા માટે
મને એવું લાગે ચાલ ઘણા મિત્રો સાથે બધા ભેગા થઈ ગયા ને બાળપણ આપણને યાદો તાજા કરીએ, કંઈ થોડી રમઝટ કરીએ, કારણ કે સમય તો ક્યારેય મળવાનો જ નથી આપણે આપણે સમય કાઢીને બાળપણની યાદો તજા કરીએ. થોડી રમતો રમીએે. કારણ કે સમય તેવો છે જિમ્મેદારી પણ એ છે.
બરાબર છે, આ સમય સંજોગે જિમ્મેદારી પણ વધતી ચાયલી છે અને આપણી ઉમર વીતતી જયલી છે, અને બાળ પણ આપ ભુલાતું છે, એના માટે આપણે તો કઈ કરવું જોઈએ કે જેથી આપણ બાળ પાછું આવી શકે. આપડે કેમ સ્કૂલમાં જતા, સવારથી રમતા તો સાંજ સુધી. અને પેલા રમ રમવાનું આવે પછી ભણવાનું આવે. કેટલી વાતો કરતા, એવુ આજના યુગમાં આજના વર્તમાનમાં આવું થતું નથી, ણાં વધારે ધન આપે છે, બાળકોને આપણે શીખાવાનું છે. કે બાળ પણ તમારું જિંદગીનો એમ હિસ્સો છે, કે તમે બાળપણની સાથે ભણો પણ અને એન્જોય પણ કરો, આનંદ લવ, બાળપણનો, એના માટે આપણે કઈક કરવું જોઈએ.
હમ તમારી વાત તો સાચી છે જા કારણ કે કે બાળપણ એવું છે સમય કે પાછો આવવાનો નથી ને બહાર આપણમાં જે જીવેલો સમય છે ને, તો પૂરી જ જિંદગી યાદગાર રહે એવું વાળ પણ આપણે કાઢવું જોઈએ, ના કે પછી ભલે ભણતર એ જરૂરી છે પણ પૂરું ભણતરમાં જ આપી દઈએને આપણે કંઈ મજા ના કરીએ, બાળપણની યાદો જ નહી બનાવીએ તો તે પછી બાળપણ કંઈક બાળપણ જેવું લાગતું નથી, આપણે બાળપણ પણ રમી કાઢેલું છે ખુબ મજા કરે છે પણ હાલના બાળકો ને ધ્યાનમાં લઈએ, તો એ લોકો બધા મોબાઈલ પર ધ્યાન આપે છે, ને થોડું ભણવા પર ધ્યાન આપે. ણ જે રમતો છે રમઝટ છે જે મજા છે, ઘરથી બહાર પણ નથી નીકળતા બાળકો હાલ ફોનમાં જ લાગી રહે છે.
એ લોકોનો વ્યક્તિગત વિકાસ તો થઈ રહ્યો છે પણ શારીરિક વિકાસ નથી થઈ રહ્યો, એના માટે એમને એસી રમતો ગામડાની રમતો એ બધી રમતો રમવી જોઈએ, જેથી એ લોકો આગળ આવી શકે. પોતાનું ગામનું નામ દેશનું નામ રોશન કરી શકે, એવા પ્રયાસો કરશે તો આગળ વધશે, બાકી ઘરમાં બેસી બેસીને ભણવાથી કઈ નથી થશે, તમારે શું કેવું છે.
હા એ તો ખરું છે હવે જો ભણતર પણ જરૂરી છે અને, બધું જ જરૂરી છે આપણે એવું નથી કેહેતા કે એક જ પાસો જરૂરી છે, પણ હાલ બાળકોમાં બધા, બાળકો રમઝટ વિશે જાણશે કે રમતમાં પણ કેટલી મજા છે અને, રમતો રમવાથી પણ ભવિષ્ય થઈ શકે. ક ખાલી માત્ર ભણતર થી જ ભવિષ્ય મકાઈ તમે બની શકો એવું નથી, હવે તમે કઈ રમતો રમ્યા છે બાળપણમાં અને તમને તેમાં મજા આવે છે, તમે ભવિષ્યમાં ઓલમ્પિક જેવી રમતોમાં ભાગ લઈને તમારા દેશનું નામ રોશન કરી શકો છો, અને તમારી ઇન્કમ પણ તેમાંથી જનરેટ થઈ શકે છે. એ આપડે નાનપણ બાળકોને સમજાવવા જેવું છે.
એ બી વાત સાચી છે કે તમે કીધું તેમ, કે ઓલમ્પિકમાં જઈને આગળ દેશનું નામ રોશન કરી શકે છે, પણ આ બાળકો હમણાં ના એવા છે, એ લોકો ફોન જ જોયા કરે છે, કે જેથી તેઓ આગળ આવી જ નથી શકતા, ને આવે ઝિકલી નથી આવી શકતા, અને મેન્ટલી થોડા રિપેર નથી હોતા એના માટે એમને એવો પ્રયાસ કરવો જોઈએ જેમથી એ લોકો સવાર થી સાંજ સુધી, પોતાની લાઈફમાં બિઝી રહે, જેથી કે દેશી રમતો રમે. જે એમનું શારીરિક વિકાસ પણ થાય, અને માનસિક વિકાસ પણ થાય, એના માટે એમને પ્રયાસો કરવા જોઈએ, અને એમના મા બાપ પણ ધ્યાન આપવું જોઈએ કે મારું છોકરું સ્કૂલ માં તો જાય છે, પોતાની જિંદગીનો એમ હિસ્સો એટલે કે બાળપણ ગુમાવે છે, એના માટે એમણે પ્રયાસ કરવો જોઈએ, કે પોતાની દેશી રમતો સાથે વણતર પણ આગળ વધાતું રહે, બીજું તમારે શું કેવું છે?
હા હા એજ. બહુ અમૂલ્ય છે જે આપણે હવે હાલ આપણને જોઈએ છે પણ આપણે મેળવી નથી શકતા, પણ આપણે એટલું કરી શકીએ છ છે કે જે બાળ પણ ના બાળ એટલે હાલ હમણાં જે નાના બાળકો છે, તેમને બાળપણ કેવી તે જીવવું. તથા પેરેન્ટ્સ લોકોને પણ આપણે સારી રીતે સમજાવી શકીએ કે એ લોકોનું બાળપણ ખૂબ કિંમતી છે, હાલ એ લોકો ફોનમાં જ, ભણતરમાં જ, આ બેમાં જ છે ને આમ અમૂલ્ય રમત રમું પછી બાળ પણની યાદો બનાવી, એવી યાદગાર પળોને જે એ લોકો નહીં બનાવે તો બાળપણ પછી કંઈ કામનું નથી રહેતું. અને તેઓ જ્યારે મોટા થશે ત્યારે ગુગ કોડ પળ કંઈ યાદો જ નહીં રેહ કે અમે એવું કંઈ કરીયું હતું. ખાલી મોબાઈલ ભણતારાવામાં જ નકળી ગયું, પણ બાળપણ જેવું કંઈ યાદો તો અમે બનાવી જ નથી.
ના આપણા જીવન દરમિયાન આપણેે જ્યારે નાના હતા ત્યારે આપણે કેટલી મજા કરતા. કેટલી રમતો રમતા સાંજથી આહ સવારથી નીકળતા સાંજ સુધી. અને સાંજે પણ રમવા નીકળી જતા. તેથી આપણે કેટલા આગળ છીએ. જેમ કે ફિઝિકલી, મેન્ટલી આપણે લોકો અમ ફ્રી છીએ. આજના બાળકોને એ આપણે શીખાવાનું છે કે આપણા સમય સંજોગ આપણે કેવી રીતના મેહનત કરીને આગળ આવ્યા છીએ. આપણે એમને મોટિવેશન આપશુ તો એ લોકો પણ શીખશે. એના માટે આપણે કઈ એવું કરવું જોઈએ કે એમના માતા-પિતા અને બાળકોને પ્રેરણા મળે, કે જેથી એ લોકો બાળકો આગળ આવી શકે. એવા આપણા પ્રયાસો સ્કૂલમાં જઈને કરવાના છે, એના માટે એક દિવસ આપણે મરીએ, અને આપડા ઘણા બધા જૂના મિત્રો છે, એમની જોડે મરીએ અને ઘણી બધી વાતો કરીએ. આપણે બાળપણની યાદગાર યાદો આપણે તાજી કરીએ. કેટલો સમય થઈ ગયો છે, આપણને બાળપણ છૂટી ગ્યો ને. આજે આપડે ભલે યુવાન છીએ, પણ બારપન જેવી મજા નથી.
હા, તમારી વાત તો ખરી છે. હવે હાલ આપડે મળવાનું વિચારી જ રહ્યા છે તો બધા બાળપણના મિત્રો જે ટલા હતા આપડે એટલા ભાઈ ભેગા થઈએ આપડે પણ કંઈ થોડો સમય કાઢીએ અને બાળપણની યાદો તાજા કરીએ તથા આપડે ગામડાઓ તથા શહેરોમાં જાયને વધારે પ પર પેરેન્ટ સી લોકોને જ્ઞાન આપીએ કે બાળ પણ બાળકો માટે ખૂબ અમૂલ્ય છે. તથા તેમનું બાળપણ એકદમ યાદગાર બનાવો અને રમતો, ભણતર બધ્ધા પાયાઓ એક સાથે લઈને એકદમ યાદગારી બનાવી દઉં તથા આપણે પા પેરેન્ટ્સ તથા સ સ્કૂલમાં જઈને ટીચરો તથા ટીચરોને પણ સમજાવવાનું કહીએ કે બાળકોનું બાળ પણ યાદગાર બનાવે. માત્ર તે લોકો ભણતરમાં જ વધવુ નહીં પણ બાળકોને સ્કૂલમાં પણ રમતો જેવી અજ અજ નવી નવી રમતો રમાડે. અને તેમનું બાળપણ યાદગાર બનાવે એવા આપડે પ્રયાસ કોરિએ એ બધા મિત્રો મળીને તો કઈ આપડે ચેન્જ લાવી શકીએ. એટલે આપડે બધા તો ચેન્જ નહીં લાવી શકીએ. પડે જ્યાં જ્યાં આપડે થઈ શકીએ ત્યાં ત્યાં આપડે પરત પ્રયત્ન કરીએ કે બાળપણ એકદમ યાદગાર રહી જાય.
તમારી વાત બરાબર છે કે ટીચર લોકોએ બાળકોને સ્કૂલમાં જ શીખવાનું છે કે આપણી બધી બાળપણની યાદો બનાવવાની છે. અને દેશી રમતો જેમ કે લંગડી છે, ખોખો છે, કબડ્ડી છે આ બધી રમતો રમવી જેથી કે એમની માનસિક વિકાસ અને શારીરિક વિ વિકાસ પણ થઈ શકે. એના માટે ટીચર્સ લોકોએ બી પ્રયાસ કવા જોઈએને અને એમના માતા-પિતા એ બી પ્રયાસ કરવો જોઈએ. જેથી કે મારું બાળક આ
બરાબર છે. તમારી વાત માં દમ તો છે. ચાલો, તો પછે આપ પડે એક વાર એવો બધા મિત્રો ભેગા થઈએ. અને ભેગા થઈને આ બધું યાદગાર વીએ. આપણી પણ યાદો તાજા કરીએ. અને જે બાળકો હાલ હમણાં છે તે લોકોનેગ પણ પ્રેરણાદાયક કઈ કહીએ અને નવું કરીએ આપડે.
બરાબર છે. આપડે એમાં પ્રયાસ કરીશું.